હેલો.
હલો.
ચાલો એક કલ્પના કહીએ. જો તમને એક મહિના માટે દુનિયાની કોઈ પણ જગ્યા રહીને જીવન અનુભવ હોવા તક મળે તો તમે કયા પ્રકારની જગ્યા પસંદ કરશો?
. હા જો મને કદાચ દુનિયાની કોઈ પણ જગ્યાએ જઈને જીવન અનુભવવાની તક મળે તો હું કદાચ પહાડોને પસંદ કરીશ. .
રસપ્રદ. પહાડો જ કેમ?
. હા કેમકે એ પહાડો જેવી સુંદર જગ્યા લગભગ કોઈ ના હોઈ શકે પહા પહાડો ઉપર આપણને રહેવાનું કે જવાનું ખૂબ જ ગમે.
જો દરરોજ એજ દ્રશ્ય જોવું પડે તો કંટાળો આવે ખરો.
ના કદાચ તો ના જ આવે દરરોજ ભલે ને એ જ દ્રશ્ય જોવું પડે. તો પણ કંટાળો તો ના જ આવે પહાડો એક એવી જગ્યા છે.
તમને શું લાગે છે શાંત જગ્યા સારી કે વ્યસ્ત જગ્યા.
હ મારા મત હિસાબે તો શાંત જગ્યા સારી કહેવાય કદાચ જગ્યા શાંત હોય તો આપણને ત્યાં રહેવાની કે બેસવાની ખૂબ જ મજા આવે
ક્યાં ઇન્ટરનેટ ન હોય તો
હા અગર જો ત્યાં ઇન્ટરનેટ ન હોય તો શરૂઆત માં થોડી મુશ્કેલી પડે પરંતુ પછી આપણને ત્યાંનું વાતાવરણ કે તે જગ્યા વી હોય તો આપણને વાંધો ના આવે પછી
જો આખો દિવસ બહાર પસાર કરવો પડે તો શું કરશો
હા જો આખો દિવસ બહાર પસાર કરવો પડે તો ફરવાનો અને અને અલગ અલગ જગ્યાઓ જોવાનું પસંદ કરશે
તમને શું લાગે છે નવી જગ્યા માણસને બદલે છે
હા મને એવું લાગે છે કે નવી જગ્યા માણસને બદલે છે કેમ કે કે નવી નવી જગ્યા જોવાથી માણસને કઈક ને કઈક નવું શીખવા મળે છે નવા નવા શ લોકો સાથે મળવાવામાં મળે છે નવો નવો કલ્ચર જાણવા મળે છે નવી નવી ભાષાઓ શીખવા મળે છે એટલે આપણને નવી જગ્યાઓ જાણવાનું ખૂબ જ- - રાખવું જોઈએ.
એ કેતે- -
કેવી એ રીતે મતલબ કે નવી રીતે વિચારવા લાગે કે નવી નવી આપણને વાતો- - ખબર પડે કે નવું નવું બધું આપણને- - જાણવા મળે છે આપણા માટે ખૂબ જ ઉપયોગી થાય.
જો તમને દરરોજ કઈ નવું જોવા મળે- - તો કઈ વસ્તુમાં રસ આવશે ખરો?
હા જો મને દરરોજ કંઈક નવું જોવાનું મળે તો હું કદાચ- - આસપાસની બધી વસ્તુઓ જોઈશ કારણ કે ત્યાં- - પહાડો છે ત ત્યાં દરેક વસ્તુઓ ખૂબ જ સારી અને- - ને અલગ અલગ હોય તો એ જોવાનું હું પસંદ કરીશ.
જો તમને એક મહિના માટે શહેરમાં રહો- - તો શું શીખશો?
હા- - જો હું એક મહિના માટે શહેરમાં રહું તો હું ઝડપી જીવન- - જીવવાનું શીખું કારણ કે આજ કાલ આપણે જોઈ જ રહ્યા છીએ કે શહેરોમાં- - જીવન કેટલું ઝડપી બની ગયું છે.
અને સાંજ જગ્યાએ?
શાંત જગ્યાએ કદાચ હું ધીર જ શીખીશ કારણ કે શાંત જગ્યાએ આપણને- - કોઈ પણ કઈ બીજી કોઈ માથાકૂટ નહી શાંત જગ્યા હોય તો આપણને ત્યાં- - ર રહેવાની અને બેસવાની ખુબ જ મજા આવે તો ધીરજથી શીખો.
તમને લાગે છે લોકો ઝડપથી જીવતા થઈ ગયા છે?
હા. આ મને એવું લાગે છે કે લોકો ઝડપથી જીવતા થઈ ગયા છે જે પ્રમાણે આજકાલ- - ન યુગ છે જે પ્રમાણે આજકાલની દુનિયા ચાલી રહી છે એ પ્રમાણે- -
જો સમય ધીમો લાગે તો શું સારું?
જો સમય ધીમો લાગે તો મન શાંત રહે છે એ પ્રમાણે- - આપણને બધું આપણને જે કરવું હોય એ આપણે કરી શકીએ છીએ જો સમય સારો હોય- - તો આપણે મન શાંત રહે છે.
જો તમને એક દિવસ માટે સંપૂર્ણ એકલા રહેવું પડે તો?
હા આ પ્રશ્ન પણ ખુબ જ અગત્યનો છે કે જો મને એ- - એક દિવસ માટે સંપૂર્ણ એકલા રહેવું પડે- - તો શરૂઆતમાં મને થોડોક અજીબ લાગે કારણ કે પોતાના માટે આપણા માટે નવ- - નવું નવું લાગે આપણને શરૂઆતમાં એક વાનું પરંતુ તે પહાડોની જગ્યા જેવી હોય તો આપણને શરૂઆત અજીબ લાગે પરંતુ પછી આપણે ટેવાઈ જઈએ તો આપણને આદત થઈ જાય તો પછી આપણને કઈ વાંધો ન આવે
પછી?
પછી કદાચ ત્યાંનું વાતાવરણ જેવું હોય ત્યાંની આબોહવા જેવી હોય ત્યાંના લોકો અને ત્યાંનો નેચર પણ એવું જોઈ તો આપણને કદાચ ગમવા લાગે એ જગ્યા આપણને.
તમને લાગે છે લોકો પોતાને સમય ઓછો આપે છે ખરો?
હા મને પણ લાગે તો છે કે લોકો પોતાને સમય ઓછો આપે છે ને અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં વધારે સમય આપે છે જેમ કે લોકો સાથે ટાઈમપાસ કરવાનું કે જે વસ્તુ ના કરવાની હવે રોજિંદા ભરમ દાવા એ કરવાની એવી બધી લોકો વધુ પ્રક્રિયાઓ કરે છે તો એ પ્રમાણે મને લાગે છે કે લોકો લોકો પોતાને સમય ઓછો આપી રહ્યા છે.
જો દરરોજ એક કલાક વિચારવાનો સમય મળે તો શું વિચારશો?
હા આ પણ એક ખૂબ સારો પ્રશ્ન છે કે જો દરરોજ એક કલાક વિચારવાનો સમય મળે તો શું વિચારશો તો હું તો કદાચ નવા નવા વિચારો કરું કે મારી પાસે શું કલા છે હું શું નવું કરી શકું છું એવી રીતના હું નવું નવું વિચારું કે શું કરવા જેવું છે
જો ત્યાં સ્ક્રીન ન હોય તો સમય કેવી રીતે પસાર કરો?
હા જો ત્યાં સ્ક્રીન ન હોય એટલે કે મોબાઈલ ફોન કે એવું કઈ ન હોય હોય તો હું વાંચવાનું અને ત્યાંની અલગ અલગ જગ્યાઓ ફરવાનું પસંદ કરું.
જો એક મહિના પછી પાછા આવવું પડે તો સૌથી વધુ શું શું યાદ આવશે?
હા જો કદાચ એક મહિના પછી પાછા આવવું પડે તો હું કદાચ ત્યાંનું જે મને અનુભવ કર્યો હોય કે જ્યાં નો જે મેં અનુભવ લીધો હોય એ મને ખૂબ જ યાદ આવે.
તમને શું લાગે છે જગ્યા મહત્ત્વની છે કે પછી અનુભવ?
મારા મત પ્રમાણે તો અનુભવ મહત્વનું છે કેમ કે જગ્યા આપણે નવી નવી પણ જઈ શકીએ છીએ કે એ જગ્યાએ આપણે ફરી જઈ શકીએ છીએ પણ અનુભવ આપણે એક વાર કરીએ આપણે બીજે વાર અનુભવ ન કરી શકીએ.
જો દર વર્ષે એક મહિનાનું આવી રીતે જીવવાનું તક મળે તો કરશો ખરા?
હા હા ચોક્કસ.
તમને શું લાગે છે લોકો વધુ મુસાફરી કેમ કરવા માંગે છે?
હા હા વધુ મુસાફરી કરવાથી કે વધુ જાણવાથી લોકો બદલાય છે એટલા માટે
જો તમને એક નિયમ રાખો. અને મહિના માટે શું રાખશો?
જો એક નિયમ રાખવો હોય એ મહિના માટે તો ધીમું જીવન જીવવાનું રાખવું.
જો ત્યાં કોઈ કામ ન હોય તો શું કરશો?
જો ત્યાં કોઈ કામ ન હોય તો હું નવી નવી વસ્તુ શીખીશ નવું ટ્રાય કરીશ કે નવું નવું વસ્તુ જાણવાનું કોશિશ કરીશ મને રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી થશે આગળ ચાલતા
જો આખો દિવસ ફક્ત નિરીક્ષણ કરવું હોય તો? તો શું જુઓ?
હા આ પણ એક ખુબ જ સારો પ્રશ્ન છે કે જો આખો દિવસ ફક્ત નિરીક્ષણ જ કરવું હોય તો હું તો કદાચ આસપાસ ની જગ્યાઓ અને લોકો જોઈશ, કારણ કે આસપાસ બધું નવું નવું જાણવા મલે નવું નવું જોવા મલે. અને ત્યાંના લોકો સાથે વાતચીત કરું તો ત્યાની નેચર ત્યાનું કલ્ચર, ત્યાંની ભાષાઓ એવું બધું નવું નવું સીખવા મલે.
જો તમે પાછા આવ્યા પછી એક આદત લાવી શકો તો શું લાવશો તમારા જીવનમાં?
હા જો મને પાછા આવ્યા પછી એક આદત લાવી શકું તો ઓ એ આદત કદાચ ઓછી ઉતાવળ ની હોઈ શકે કે હું ઓછી ઉતાવળ ની આદત કાઢી શકુ.
હા હા. તમારા સાથે વાત કરીને મને ખુબ મજા આવી અને પ્ર પ્રવાસ વિશે ખુબ જાણવા મળ્યું.
હા મને પણ તમારા સાથે વાત કરીને ખુબ જ મનમાં મજા આવી અને સારું લાગ્યું વાત કરી ને.